હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું મુંબઈ વિશે વિચાર કરતો હતો તો વિચાર્યું કે તમારી સાથે મુંબઈ વિશે વાત કરું.
જરૂર મુંબઈ ઉપર અ મુંબઈ તો ખુબ જ આમ કહીએ કે ભારતનું એક ખૂબ જ મહત્વનું અને જાણીતું શહેર છે. અ તેને આર્થિક રાજ્યની આપણે એક આર્થિક રીતે પણ સક્ષમ શહેર અહી અનેક મોટા ઉદ્યોગો કંપનીઓ બેંકો અને સૌથી વધારે જોઈએ તો અ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ જાણીતું શહેર છે.
હા એકદમ સાચી વાત. આ મુંબઈ ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત મહાનગર છે. તે મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની છે. અને મુંબઈને ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. અહીં દેશની અનેક મોટી કંપનીઓ અને બીજા બધા કાર્યાલય આવેલો છે. મુંબઈ અરબી સમુદ્રના કિનારે આવેલું સુંદર શહેર છે. અને તેનું કુદરતી બંદર વિશ્વના શ્રેષ્ઠ બંદરોમાં એક છે.
બિલકુલ સાચું કો છો તે મુંબઈ શહેર બહુ જ એને અત્યારની લોકલ ટ્રેનો એ શહેરની જીવન રેખાઓ માનવામાં આવે છે. અ ત્યાં જોઈએ તો કેટલા બધા લોકો છે એ લોકો પોતાના કામના માટે અમ અભ્યાસ માટે પછી કોઈ પણ અ એક જગ્યા થી બીજી જગ્યાએ જવા માટે વધારે પડતા લોકલ ટ્રેન નો ઉપયોગ કરે છે. તેની ઝડપી અને સસ્તી સેવા મુંબઈના જીવનનો મહત્વનો ભાગ કહેવામાં આવે છે.
એકદમ સાચી વાત છે. હ તમે ખબર છે અગાઉ મુંબઈનું નામ બોમ્બે હતું. પછી તેનું સત્તાવાર નામ મુંબઈ રાખવામાં આવ્યું. અને આ શહેરનું નામ દેવી મુંબાદેવી ના નામ પરથી પડ્યું છે. મુંબાદેવીનું મંદિર અહીંનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે.
બિલકુલ આપણે મુંબઈની સપનોનું શહેર પણ કહેવામાં આવે છે. કારણ કે ત્યાં જોઈએ તો અ દેશના વિવિનધ ભાગોમાંથી લોકો પોતાના સપના પૂરા કરવા રોજગાર પ્રાપ્ત કરવા અને પોતાનું નામ રોશન કરવા માટે આ શહેરમાં આવે છે. ખાસ કરીને ફિલ્મ ઉદ્યોગ એટલે કે બોલિવુડ મુંબઈમાં આવેલું છે. જેના કારણે આ શેહેર માત્ર આપણા ભારતમાં જ નહીં પરંતુ વિશ્ શ્વમાં પણ ખુબ જ આકર્ષણનું કેન્દ્ર છે.
હા તમારી વાત એકદમ સાચી છે, અહિયાં બોલીહુડ અને બીજા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહ્યા છે. અને મુંબઈમાં ઘણા પ્રખ્યાત અભિનેતાઓ અને કલાકારો રહે છે. આ શહેર કલા અને મનોરંજન નું મહત્વનું કેન્દ્ર છે. અને મુંબઈ નું લોકલ ટ્રેન જેમ તમે કી કીધા હા મુંબઈનું લોકલ ટ્રેનનું નેટવર્ક વિશ્વની સૌથી વ્યસ્ત રેલવે નેટવર્કમાંનું એક છે. લાખો લોકો રોજ તેનો ઉપયોગ કરે છે અને પછી બેસ્ બસ સેવા માટે પણ મુસાફરો માટે આ ખુબ જ ઉપયોગી છે. શહેરમાં પરિવહનની સારી સુવિધા ઉપલબ્ધ છે.
બિલકુલ સાચું કહો છો તમે. પરંતુ જોકે આ બધી બાબતમાં બાબતની સાથે મુંબઈમાં ટ્રાફિક અને વસ્તી એની પણ બહુ મોટલી સમસ્યાઓ સામે જોવા મળે છે, અ છતાંય અહીંના લોકો બહુ જ મહેનંતી છે, કાર્યશીલ છે, અ પ્રેરણાદાયક અ છે કે દરરોજ પોતાનું કામ સમયથી કરે છે. અને એના સાથે સાથે ખાણીપીણી ના બાબતમાં પણ મુંબઈને સ્ટ્રીટ ફૂડ ખુબ જ અ પ્રખ્યાત માનવામાં આવે છે. જેમ કે વડાંપાવ પછી પાાવભાજી, ભેલપુરી, સેવ પુરી. એટલે કેટલાક એવા પ્રસિદ્ધ ગીતો પણ છે, જેમાં ત્યાંના ખાણા પીણાની બાબત પર વા વાત કરવામાં આવે છે. અ વિવિધ રાજ્યના લોકો રહેતા હોવાથી ત્યાં અનેક પ્રકારના ભોજનનો અ સ્વાદ મળી રહે છે.
અ તમારી વાત એકદમ સાચી છે, ત્યાં ખાવા પીવા માટે પણ બહુ સરસ અ ઉપલબ્ધિ છે, અને પછી ગેટ વ ઓફ ઇન્ડિયા, આ તો મુંબઈનું સૌથી જાણીતું પર્યટન સ્થળ છે. દેશ વિદેશના પ્રવાસીઓ તેને જોવા આવે છે. અને પછી મરીન ડ્રાઈવ જેને ક્વિન્સ નેકલેસ તરીકે ઓળખવામાં આવે છે. રાત્રે અહીંનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે અને જુહુ બીચ અને ગીરગાંવ ચોપાટી લોકો માટે લોકપ્રિય ફરવા લાયક સ્થળો છે. અહીં સાંજે ભારે ભીડ જોવા મળે છે.
બિલકુલ તમે નામ લીધું એમાંથી એક તો ગેટ વ ઓફ ઇન્ડિયા મરીન ડ્રાઈવ અને જુહુ બીચ આ તો બહુ જ વધારે અ આકર્ષણના કેન્દ્રો છે અને બહુ જ ફેમસ પણ છે અમ જોકે આપણે જોઈ જોઈ શકીએ છે કે અ મુંબઈમાં આટલી બધી જનસંખ્યા હોવાના કારણે એટલી બધી સમસ્યાઓ પણ થાય છે ત્યાં વરસાદની ઋતુમાં અ મુંબઈમાં વધારે વરસાદના પાણીનું અ એ નથી બહાર નીકળવાનું એટલે એના કારણે પણ કેટલી બધી સમસ્યાઓ થાય છે અને અ એક વખત વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જાય છે વધારે વરસાદના કારણે
હા તમારી વાત એકદમ સાચી છે આ અને પછી એલિફન્ટા ગુફાઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ઘરોવર સ્થળોનો દરજો મળ્યો હતો અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેને આપડણે સીએસટી કહે છે એ ભાગ્ય ઐતિહાસિક રેલવે સ્ટેશન છે તેની સ્થાપના અદભુત હતી અને મુંબઈમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આવેલી છે વિદ્યાર્થીઓ માટે આ શહેર ઉત્તમ શિક્ષણનું કેન્દ્ર છે
બિલકુલ અ તે ભણવા બાબત બહ જ કેટલી મોટી મોટી શાળાઓ પણ ત્યાં. છે અને દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવે છે.
હા આ વાત સાચી છે તમારી અને પછી મુંબઈમાં વેપાર બેંકિંગ અને શેરબજાર નો વિશેષ મહત્ત્વ છે. અહીં અનેક લોકો રોજગાર મેળવે છે. હા મુંબઈનું જીવન ખુબ જ ઝડપી છે અહીં સમયનું. ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. મુંબઈના લોકો મહેનતો અને સમય પાલન કરનારા હોય છે. તેઓ દરેક પડકારના હિંમતથી સામનો કરે છે. અને અહં સૌથી મોટું ગણેશ ચતુર્થી નું તહેવાર તે મુંબઈમાં ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે લાખો લોકો તેમાં ભાગ પણ લે છે
બિલકુલ ગણેશ ઉત્સવ પછી જન્માષ્ટમી આ બે તહેવાર તો મુંબઈમાં બહુ જ પ્રખ્યાત છે અ ત્યાં ગુજરાતી મરાઠી હિન્દી અંગ્રેજી અને ઘણી બધી ભાષા બોલવા વાળા લોકો રહે છે. અને વિવિધ તહેવારોની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરે છે ત્યાંનું અ ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીમાં જન્માષ્ટમી પણણે મટકી ફોડ અ જે હોય છે એ સ્પર્ધા બહ જ પ્રખ પખ્યાત છે બધી જ જગ્યાએ એઈ સ્પર્ધા નું ચર્ચા થાય છે.
હા અને મુંબઈમાં અનેક બગીચાઓ મ્યુઝિયમ અને સાંસ્કૃતિક કેન્દ્રો આવેલો છે તે શહેરની સુંદરતામાં વધાર કરે છે અને આપણા ભારતના વિકાસ માટે મુંબઈનું મહત્વ પૂર્ણ યોગદાન છે. અ દેશની અર્થવ્યવસ્થા તેનું સ્થાન અતિ મહત્વનું છે.
બિલકુલ આ મુંબઈને માયા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અ ત્યાં બહુ બધા લોકો હોય છે તો ત્યાં બહુ બધું જોઈએ તો જનસંખ્યા વધારાના કારણે કેટલી બધી અ જનસામાન્ય ને સમસ્યાનો સામનો પણ કરવામાં આવે છે. અને સપનાઓનું શહેર પણ કહેવામાં આવે છે. કારણ કે કેટલા બધા લોકો છે એ પોતાનું સપનું સાકાર કરવા માટે મુંબઈ શહેરમાં જઈને અ મહેનત કરે છે. પછી રોજગાર પ્રાપ્ત કરવા માટે પણ અ ત્યાં જા જાય છે. અને વિવિધતા અ ત્યાં એટલા બધા ધર્મ જાતિ ના લોકો રહે છે તો પણ ત્યાં વિવિધતા અને એકતાનો સંદેશ આપે એવું અ એ શહેરમાં જોવાવામાં મળે છે એટલે સપના નું શહેર કહેવામાં તો આવે છે આને
એકદમ સાચી વાત છે તમારી મુંબઈ માત્ર એક શહેર જ નથી પરંતુ લાખો લોકોની આશા અને સપનાઓનું કેન્દ્ર છે. અહીંની મહેનત એકતા અને પ્રગતિ સમગ્ર દેશ માટે પ્રેરણા રૂપ છે અને મુંબઈ ભારતના સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષિત શહેરોમાંનું એક છે. તેના ઐતિહાસિક વારસા આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક વૈધતાના કારણે મુંબઈનું સ્થાન વિશેિષ છે. અંતમાં કહી શકાય છે કે મુંબઈ એક એવું શહેર છે. જ્યાં મહેનત તક અને સપનાઓને નવી ઊંચાઈ મળે છે.
બિલકુલ સાચું કહું છું તમે આ મુંબઈ આજ પહેલા થી જ બહુ જ આકર્ષણનું કેન્દ્ર હતું કારણ કે અ પહેલા પણ ત્યાં અ બ જે બ અ આ માર્ગ આવેલો છે ને બીચ ત્યાંથી વ્યાપારના માટે. તે પહેલાથી જ બંદરગાહ બંદરગાહ આવેલો છે એટલે ત્યાંથી વેપાર માટે બહુજ હું મહ મહત્વનું કેન્દ્ર હતું. પહેલે
હા હા હા
ચાલો તો ફરી આપણેે વાત કરીશું જય શ્રી કૃષ્ણ
હા હા જય શ્રી કૃષ્ણ